હલો
હા સચિન ભાઈ મારો અવાજ આવી રહ્યો છે?
હોવે આવેને જ બ
શું કરો છ શોન્તી હે
હાવ શાંતિ એકદમ.
હા તો હું એ કેવા માંગતો હતો જેમ કે આપડે ગિરનાર નો પ્રવાસ કરીએ તો ત્યાં બઉ જોવાલાય વસ્તુ છે જ્યાં ફરવ હોય તો પણ ફરાય ને મોજ કરવા તો મોજ કરાય આપડે જો પછી પ્રવાસ એવો કરીએ કે આપડે છ સાત જેવા ફ્રેન્ડો જઈયએ ત્યાં ગિરનાર બાજુ
હા હ
ત્યાં હો હો ત્યાં ગિરનાર બાજુ જઈએ પછી દ્વારકા બાજુ જઈએ પછી દીવ બાજુ જઈએ સોમનાથ બાજુ જઈએ એમ આખો સૌરાષ્ટ્ર આપડે ગાડા ફરીનેવાનું છે પાછું હમ ફરવાનું એવું કે જે આપણે આપણે વરસાદી વાતાવરણમાં હોયે છે ત્યાં વરસાદી વાતાવરણમાં ત્યાં ફરવા
પાશે
હેલો
હા
ત્યા આપડે એવું ફરવા જવાનું છે ત્યાં જઈને આપડે ઈ જ ને પણ મજા કરશે ને આપડે શું કેવું તમાર શું કેવું છે બોલો
આપડે તો તૈયાર છે કાલે જ
એમ એને ફરવા વિશે થોડીક મને માહિતી આપો
શે ના વિશે
ફરવા બાબત મને થોડીક માહિતી આપો કયા કયા વિસ્તારોમાં કઈ શું શું જોવા લયક છે
ફરવા માટે તો આપણે ગુજરાત સૌથી બેસ્ટ જગ્યા છે બુટા દ્વારકા બેટ દ્વારકા સોમનાથ ગિરનાર પછી દીવ દમણ પછ ચોટીલા છે સારંગપુર છે ઘણી જગ્યા છે એ તો જેડ જેટલું ફરવું એટલું છે હાટ થી આઠ દિવસ દરિયા કિનારા બોહ છે શિવરાજ બીચ છે મા તા પર બીચ છે દીવ બીચ છે કેટલા છે તે પાછાડ પડ નહ
હા તો આપડે દ્વારકા જશું ત્યારે બેટ દ્વારકા હોડીયા મા બેસીને જાશું ત્યારે મસ્ત સારા ફોટા લઈશું અને તારો આઈફોન છે પણ લે તો અવાજે સારા ફોટા આવે ને તો ઇન્સ્ટાગ્રામમાં આપડે પોસ્ટ કરવાની છે
હા પાકો ફાઇનલ
હા રેડી ને
રેડી રેડી અને એના પછી આપડે એના પછી આપડે છે ને બહાર નો પ્લાનિંગ બનાવ છે તાજમહેલ ને પાઈ કેદારનાથ શે રાજસ્થાનમાં રણ ઊંચા છે અલગ અલગ જયપુર જોધપુર અલગ અલગ જવું છે
હા રેડી
બોલો બોલો બીજું કઈક સારી વ્યવસ્થા જણાવો મને
ત્યાં તો જવા આપડે પર્સનલ ગાડી લઈ લઈશું સાત સાત આઠ જણાની હ ત્યાં રેવા પીવા તો બધું આપડ ઓનલાઈન ઓ
છા સાટ ફ્રેન્ડો જ તો કોઈ વાંધો ના આવે અમે ગાડી પોતાની લઈ જવાની કે જે આપણે ડ્રાઈવર એક બીજો ચેન્જ કરે છેવાનું જે કે એમને કંટાળો ના આવે આપડે તું આખે જોણે હું આકું પણ એમ કરીને આપડે જવાનું છે ત્યાં પોકવાનું છે જેમ કે ત્યાં ફરવાની પણ મજા આવે ને ફોટા પાડવાની મજા આવે ત્યાં સારું રૂમ બુક કરવાનું પછી સારો બેડમાં ઊઘવાનું પછી એવી અમુક એવા વ્યુઝ સારા એવા આવતા હોય કે તમે વાત જ જવા દો
એ તો ઓનલાઈન આખે આખે બુક બુક એતો આપડે પહેલાથી પ્લાનિંગ કરી જ નાખશે. પેથી ઓનલાઈન મારા ફોન માં છે ને બુકિંગ કરી નાખવાનું બધું એટલે આપણે વ્યવસ્થાના બગડેથી આપણે જે દાવાન છે ને ત્યા ફરવાન છે રોકાવાનું કઈ જગ્યા દવાન જેથી જે દાવાની આે લોકેશન પછી મારા હું એડ કરી નાખીશ પરી એટલે જે આપણે ટકવું ના પડે છે હવેથી ચીબા જવું છે એ વિચારવું ના પડે.
હા.
બધે બધો પ્લાિંગ કરી જ નાખશે આપણે
હા તમારી વાત સાચી છે જેમ કે ગુજરાતમાં ઘણા બધા એવા ફરવા લાયક છે. સ્થળો છે જેમ કે આપડણે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પછી આપડે હા એ પણ બહુ સારી છે આ પણ આપણે જે હા ગુજરાત નું પ્લાનિંગ કરીએ જેમ કે ગાંધીનગર માં એવું વખણાય છે કે ગ્રીન સિટી ગ્રીન સિટી એટલે હાવ લીલીમ સિટી હોય ને એવું ત્યાં ણા છે એમાં ત્યાં ખુબ બધા જાડવ હોય છે ત્યાં પ્રગતિ ખુબ હોય છે તે તેમનો એવો ધારાસભ્ય છે તેમ પ્રગતિ ખૂબ કરી નાખી છે.
પણ ત્યાં સુું છે કે અલગ અલગ સેક્ટર પ્રમાણે છે ને વિભાગ એટલે આ ગિફ્ટ સિટી તરીકે વખણાય છે વધાર તો ત્યાં અલગ અલગ રીતનું હોય છે ને બધું એ કારણ કે
હા હા. બોલો બીજી માહિતી આપો મને થોડી ગ્રીન સિટી વિશે મને માહિતી આપો તે્યા પણ શું ફરવા લાયક છે?
ત્યાં તો કોઈ મને એટલી બધી ખબીર નથી પણ ત્યાં હમ સારું વાતાવરણ છે કુદરતી વાતાવરણ આપણેે જેમ ગામડાના ગામડામાં હોય છે ને એવી રીતે એમ
એવું લીલું છે આમને બધી રીતે આમ સ્વચ્છતા છે પણ કચરો બીજો નહી ગંદકીી નહીં એવો સારી સિટી છે અને એ એટલે એ નામથી જ ઉપરથી ગિફ્ટ સિટી કહેવાય
હા વાત સાચી છે.
અને ત્યાં વધારે શું કે? છોકરાઓ હોસ્ટેલમાંને ભણવા માટેની બેસ્ટ જગ્યા હોય ને તો ગાંધીનગર છે
હા હા પણ એ શિક્ષણ માટે બહ તે ઊંચામાં ઊંચી ત્યાં સિટી માં વખણ છે ગાંધીનગર
હા સુવિધા બધી જ સારી છે.
હા વાત સાચે છે જેમ કે આપડે મોગ ગિરનાર ની વાત કરવા જો કે આપે જો ગિરનાર આપડે જો જો જવાનું થાય ત્યારે નવ હજાર નવસોને નવ્વાણું સીડીઓ આવેલી છે પૂરી દસ હજાર સીડીઓ આવેલી છે ત્યાં એક છેલ્લા માં છેલ્લ એવું મંદિર આવેલું છે જેમનું નામ ગુરુદત્તાાશ્રી નું નોમ છે એવું એવું માનવામાં આવે છે જેમ કે ત્યાં વરસાદ આવતો ત્યાં ફરવા જઈએ તો ત્યાં બહુ સારી મજા આવે જેમ કે આપડે ફરવા જતા હોય ને એ સારા મસ્ત દુકાનો આવતી હોય છે ત્યાં વાંદરો આવતા હોય છે રીંછા આવતા હોય છે પણ જોવાની મજા આવે ક્યાં જોડે રહીને ફોટો પાડવાની પણ મજા આવતી હોય છે જેમ કે વરસાદ આવતો હોય ને તેમના ઝરણા બહુ સારા હોય છે એવા ઝરણા સારા હોય છે પણ ત્યાં નાહવા એટલે બહુ બિંદાસ થી નાહવાની મજા આવે છે જેમ કે સ્વર્ગમાં આપણે નાહતા હોય ને એવી રીતે મજા આવતી હોય છે. પણ તે આપડણે એક લીપની સગવડ કરેલી છે જો આપડણે વળત થાકી જશુ પણ તો વળત આપડ હા વળત જો લીપમાં સેટ થશે તો પણ આપડે લીપમાં આવતા રશું
ના ના જે આપડે ચીડીએ છે ને એમાં ઉતરતા મજા આવે આ કુદરતી વાત વાતાવરણ જોવા મળે વાદળા હોય છે ત્યાં અને અતાર તો એકલા વરસાદ ચાલુ છે એટલે આનું આખું વાતાવરણ જ એવું હશે ને ક્યા ત્યારથી આવવાનો જીવ નહીં થાય આપણને મજા આવી જાય બધાને અને બધા જ ચડીએ કે બધા એનજી ફૂલ રહે આપણે
હા આપો આજે થોડીક મને માહિતી આપો
થોડીક હજી વધારે મને એટલે બધી ખુબ બધી માહિતી આપો.
માહિતીમાં તો એ બધું કહી દીધું કે આપડે મસ્ત એ જગ્યા છે ફરવા લયકની બધી અને ત્યાં ઉપર ચડીએ ચડીએ એમ એમ બધી વ્યવસ્થા છે, બધું ખાવા પીવા, બધુંજ મળી રેહ છે ત્યાં લીંબુ પાણી છે ગમે એ પણ હોય એમરજન્સી કોઈને થઈ જાય. ચક્કર બીજાય જાય તો બધી સુવિધા ત્યા આપણે કરેલી છે તે તે ત્યાં પ્લાનિંગ આપણે કર્યું જ છે એટલા માટે તો હમ્મ અને ઉપર શું કે પર્વત ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું એમ નવ્વાણું, નવ હજાર નવસો નવ્વાણું પગથયા છે, પૂરા દ હજાર નથી.
હા, હા. કઈ વાંધો નહી આપડે પોતાની ગાડી લઈ ને જાશું પણ આપડ પોતાનો સામન ત્યાં મૂકવો હશે તે મૂકી શકશું જેમકે આપડે જો બસમાં જાશું તો વધારે એ ચિંતા જેવું જ હશે કેમકે બસ નીકળી જશે, પણ આપડે ક્યારે પોહખશું ક્યારે નહીં પહોંખી એને બ આપડે મોડું થઈ જશે ત્યાં ધરમશાળા મળશે કે નહી મળે અને આપડે જે પોતાની ગાડી લઈ જઈએ ને, ત્યારે બહુ સારી મજા આવ જે ધરમશાળામાં જે રોકાઈ શકીએ, ત્યાં પોતાની ગાડી મૂકી હો તો મુકાઈ શકીએ જેમાં આપડું પોતાનું જે વધારે સામાન હોય ત્યાં પણ મૂકવું હોય, તો મુકાઈ શકીએ જેમકે મૂકીને આપડે જે ફરવા જઈએ ને તો વધારે ચિંતા જેવું ના હોય શકે જેમકે તે ફરવાની આંખી અલગ મજા આવતી હો છે, ગિરનારામ બાવા બહુ વખણાય છે, એવા બાવા વખણાય છે જેમકે એ બાવાયા ને એમને પોતાનું આપડુ આખું રહસ્ય એમનું આપણે કહી દેતા હોય છે, અમે આ બાબતમાં આવી રીત ત્યાં આવ્યાનામાં આ બાબતમાં અમે આ રીતે અમે આવું કર્યું ને, એમનું આખું રહસ્યજ આખું અલગ હોય છે.
આપડે પણ બે મિત્રો એવું કે છે કે અમારે પણ ગિરનાર જવું છે, ભાવા થવું છે.
હા, હા. એ વિશે મને થોડીક માહિતી આપો કેમ જવા માંગે છે, કઈ જગ્યાએ જશે ને શું કરશે ત્યાં?
એનું કારણ છે કે કે જે ગીરના પર્વત છે ને મેન કારણથી શું ઓળખાય છે, બાવાથી એટલે બધે જે જોવોને એટલે એ બધે ત્યાં બાવા જ છે અને ઈ ત્યાં જાય ને એટલે ત્યાં પછી એનો સંસાર ધારણ કરી જ લેશે એવું, કુદરતી એવું છે એવ આશીર્વાદ પહેલા હે ભગવાનના એ કારણકે
હમ્મ, વાત હાચી છે તમારી કેવી જેમકે જે શંકર ભગવાન નો ત્યા હાથ પડેલો છે જેમકે તે મારા મારા સ્થાને તે આવશે તે ભગ થી કરશે ને તે મારું તપસ્યા નિર્ધારિત કરશે તો એમને હું બહ આખો સંસાર એમનો બદલાઈ દવ
હા અને એના ઉપરથી આપડે ફિલ્મ બનાયલી છે ને, લાલો.
હા હા ભણાયલી છે ને.
હ આખે આખું આપડ કાઠિયાવાડ વિશે આખી જાણકારી આપે છે ને એમાં ગિરનાર પર્વત છે દ્વારકા છે સોમનાથ છે બધું જ આપેલું છે. એની કારણ થી જ હીજ પિક્ચરું ઉપડ્યું છે એટલ.
હા મને ખુબ બધી થોડીક માહિતી આપો. તમે વધુ પ્રમાણમાં બોલો હું જેવી રીતે વાત કરું એવી રીતે વાત કરો.
આપણેે જે જે લાલ મૂવી છે ને એ આ કારણથી પડવાનું કારણ શું કે જે ગુજરાત ગુજરાતનો જે જે સંસ્કૃતિ છે ને આખે આખ્યા બતાવેલી છે એમ. એના માખ આખું જે દ્રશ્ય છે ગિરનાર છે દ્વારકા છે બધા જ ક્ષેત્રે છે અલગ અલગ છે ને એના આખે આખી જાણકારી એના વિષ આખું કીધેલું છે બધું, ત્યાં શું શું શું શું વખણાય છે એના વિશે બધી જ માહિતી તેમાં આપેલી છે એ કારણ કધી ઉપડ્યું છે એમ.
હા વાત સાચી છે.
ઈ કારણથી જ આ બધું નીકળ્યું હે અને એટલે ઈ કારણથી આપણે હવે જાવાનો પ્લાનિંગ કર્યો છે. કે ત્યાં આપણે જતા આવીએ ને કેવું કેવું હોય છે.
હા મને થોડાક ધોમ કેજો કઈ કઈ રીતે કયા ધોમ ફરવાનું.
આપડે અહિયાંથી જાવાનું છે દ્વારકા ત્યાંથી બેટદ્વારકા ત્યાંથી પછી જાશું શિવરાજ બીચ ત્યાંથી જાઓ રુકમણી મંદિર સે પછે અ નાગેશ્વર મંદિર આવેસે સોમનાથ આવશે પહી માધાપર બીચ આવેસે. પછે શો આપડે ગીર ગિરનાર આવશે પહે દીવબી દીવ આવશે પસે અ કાગવડ આવશે પસે જલારામ મંદિર છે ને આપણે
હહ હહ
તે આવશ વીરપુર આવશે પણ ત્યાંથી ચોટીલા સે, હમ અલગ અલગ છે આપણે એ આખે આખું ફ ફરીને આવાનું.
કે મને એ વિશે થોડીક માહિતી આપોને.
ત્યાં તો મસ્ત વાતાવરણ છે ત્યાં લગભગ અંદાજે સો વિકામાં એ આખે આખું મંદિર પથરાયેલું સે. ત્યાં હે ને મંદિર સિવાય આજુબાજુ બધે જ આખે આખો કુદરતી વાતાવરણ બનાયેલો હે બગીચો ત્યાં આખી સુવિધા સારી છે બધી ખાવા પીવા રેવાની મસ્ત ત્યાં ફોટા પાડવાની હે ત્યાં કુદ કુદરતી વાતાવરણ છે.
હ બરોબર.
આગળની મા માહિતી હવે તમે આલો મને
હ ના મને થોડીક દ્વારકા વિશે અને ગોમતી ઘાટ વિશે મને એની માહિતી આપો કઈ રીતે મોજા આવે છે કઈ રીતે પાણી વધે છે.
ત્યાં તો શું સે કે ખબર છે કે તે મંદિરે છે મંદિરની બાજુમાં નદી છે નદીની બાજુમાં સરોવર દરિયો છે. આ ત્રણનો સંગમ છે ત્યાં. એક જ જગ્ ગયા આવો આવો લગભગ આખા એ વિશ્વમાં ક્યાય આવો નહીં જોયેલો એમ. કે નદી હોય પ્લસ દરિયો હોય અને પ્લસ બાજુમાં આવું મોટું વિશેષ મંદિર હોય એવું હોય.
હા મને સોમનાથ વિશે થોડીક માહિતી આપો કઈ રીતે મંદિર ચોરાણું તે પાસળ કઈ રીતે બધું વાવડે છે.
સોમનાથમાં તો લગભગ અંદાજીત ત પોત થી છ વખત તો તે લૂંટવામાં આયું તું છતાં પણ તેને
હ
અલગ અલગ રાજા તરફથી બણાવવામાં આયું તું. પછ છેવટે અતાર છેલ્લી વખત ઈ બનાવવામાં આયું એના પસે ખંડિત નહીં થયું. અને એમાં એક એવો શિલાલેખ આપેલ છે. ઈ જે ઈ ઈ દિશામાં હેડ્યા તા ને તો પાસાને પાસા ઈ જગ્યાએ દા વચ્ચે બીજે ચ્યા જમી કે કશું એવું આવતું જ નહી બધે પોણી જ સે.
હા વાત સાચ
સ્તંભ બણાયેલો છે જે વગર ટેકનોલોજી વગરનો એમ.
હા હા તે પણ એક જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખાવામાં આવે છે નહી?
તિલિંગ છે ત્યાં ઈ જેમ કે કેદારનાથ સે, એવી રીતે આઈ આવામાં આયો ઈ સોમનાથ તી ગણાય સે આમાં
હા હા
હહ ત્યાંથી તે સ્તંભ ભી આપણે જો જઈએ ને તો પાસા આખે આખી જે પૃથ્વી આપે ગોળ ફરીને આયા કે ની પાસા તો ત્યાંને ત્યાં જ ઉભા રહે ત્યાં તે વચ્ચે